હલો.
હા શું કરો?
કઈ ની, રિલ્સ જોવ.
હા જમી લીધું.
હા હમણાં જ, તમે?
ના બાકી છે.
હમ્મ.
હા શું જમ્યા તમે.
દાળ ભાત, પુરી, શાક દહીં, મરચાં, કચ્ચુંબર
હા.
હમ.
આજે રજા છે તો બીજું શું શું કર્યું
કઈ નઈ ક્યું મેં તો આજે મોડે ઉઠી.
હા હા મેં બી આજે મોડે
રાત્ર
રાત્રે બઉુ મચ્છર કરાતા હતા એટલે ઊંઘ જ નહી આવતી હતી પછી સવાર સવાર માં ઊંઘ આવી. તો મોડે ઉઠી એ ગઈ.
હા વરસાદ વધારે એટલે મચ્છર બી વધી ગયા ને.
હમ્મ.
હા.
તમે શું કર્યું.
હું કઈ નઈ આજે તો સવાર સવાર માં બહુજ કામ હતું તો કામ કરતા કરતા જ ટાઈમ ક્યારે સાડા બાર થઈ ગયા ખબર જ નહી પડી.
શું કામ.
એ આજે રજા છે તોમે કપડાં ધોવાનું પછી ઘરે એમ સફાઈ કરવાનું ને બહુ બધું કામ હતું.
આ તો બેજ કામ થયા ને.
અરે રસોઈ માં પછી હજુ ચા ગાય છે તો એના માટે ચાર ને એવું બધું કાપવાનું.
હા.
હજુ તો બી ચાર કાપપા ની તો બાકી જ છે હવે બપોર પછી જવું પડે.
હમ્મ.
હમ્મ. એક તો હમણાં ઘણા દિવસથી કપડા નીધયેલા હતા તો કપડા બઉ બધા થઇ ગયેલા હતા. તો કપડા ધતા જ બો વાર લાગી.
હમ્મ.
હા.
મારા તો કપડાઓ ધોવાના એમ જ છે.
હા પણ આજે હમણાં રજા જ છે તો બપોર પછી ને તે ધોહે તો ધોવા ઈ જહે.
સુકાવા માટે જગ્યા નહી મળે તે
હા. પણ બધા તમે કેતા હતા કે બધા તારા સાથી મિત્ર ઘરે ગયા છે તો એમના કપડા ઓછા હશે તો જગ્યા થઈ ગઈ હોય.
હમ્મ હામ હામ.
હા હા. એક તો વરસાદ ના કારણે જલ્દી સુકાતા બી નહી.
એ જ તો.
હા. હજુ તો લખવાનું શું કેવ.
કઈ નહી આજે તો આજે રોટલી શાક દાળ ભાત એજ બનાય્યું છે સાદું સિમ્પલ
હા
હમ હજુ અમે લખવાનું બી બહુ બધું બાકી છે તમે કેમ જલ્દી જલ્દી કામ કરી નાખું તો પછી લખાય પણ અહીયા તો કામ કરતા ટાઈમ પૂરો થઈ જતો છે ખર બી નહી પડ લે.
હમ્મ કેટલું જેબ લઈ
હા લઈખું તો જ આજુ મેં સ્ટાર્ટ બી નથી કર્યું અમે બપોર પછી લખું એવું કરતી છે. ખબર નઈ અમે ચાર જલ્દી જલ્દી કાપી લવાય
હમ હમ
તો ભાઈ સાંજે તો પણ થોડું ઘણું લખવા પડશે એવું વિચારતી છું
હમ હજુ કાલની બી તૈયારી કરવા પડશે
હા એ પણ તૈયારી બાકી છેવે આપણને કીધું છે કે ગમે ત્યારે તમને મોકલાવામાં આવશે તો તમારે તૈયાર રહેવાનું તો એ બી બધી તૈયારી કરવાની છે તો શું થતું છે તે હવે
હમ
હમ એક તો ઘરે બી કામ વધી ગયેલું છે સ્કૂલ નું બી કામ વધી ગયેલું છે કોલેજ નું બી કામ વધી ગયેલું છે બધું સાથે જ
મારા તો ફિલ્ડ વર્ક નો ટોપિક પણ સિલેક્ટ નથી કરતા
હા તમે આજે વાત હા
આજ આજે મેંમ ને મેસેજ કર્યો પણ મેસેજ નથી સીન કરતા
હા એ તો આજે શું રજા છે તો એવો પણ કામમાં હશે તો સીન કરશે પણ મળેથી કરશે આપણને એક વાર કીધું હતું ખબર હોય તો રજા હોય ત્યારે એવો ફોન વધારે નથી વાપરતા
હા
એલે ટાઈમ એમને હશે ત્યારે જોશે પછી કહી દેશે
હમ
હમ પણ મેસેજો એટલે પછી રિપ્લાય તો આપતા જ છે પણ આપડે
હમ
ફોન કરતામ સામ સામે હોય ત્યારે વધારે સારું પડે
હા એબી છે
પણ અમે શું કરીએ
બ
પણ અમે શું કરીએ ફોનમાં કરવું જ પડશે
હમ વરસાદ આવે કે તમા તમારો બાજુ
હા સવારે બહુ જ આવ્યો એટલે તો બહ જ
હા
પણ હમણાં જરા ખુલ્લો થયો છે મેં તો કપડા ધોયા કપડા નાખ્યા તો જેવા કપડાં સુકાવા નાખાને તરત વરસાદ ચાલુ થઈ ગયો પછી લઈ લેવાનો વિચાર હતો પણ મેં કેમ આવે તોને લાયખાય એમ પણ ભીના જ છે ને વરસાદ થયો ભીના થવાના તો પછી રેવા દીધા એમ ખુલ્લામાં છે એટલે પછી ખરાબ બી નહી થાય વરસાદ પડે તો એટલે પછી રવા દીધા ત્યાં જ અમે પાણી નીચવાઈ જાય એટલે પછી લઇ લેવાનો વિચાર છે કેમ કે હજુ બી વરસાદનું જ વાતાવરણ છે હેલો
અ તો બરાબર
હા મારેમાં તો આવે છે તમારો
હા જરાક નેટવર્ક પ્રોબ્લેમ છે
હા
વરસાદ ના કારણે
હા એવું જ છે આ બાજુ બી બહુ વરસાદ તો એના કારણે નેટવર્ક ઇસ્યુ આવે છે એના કારણે હું આમ બહાર નીક કે છ
હમ્મ
વરસાદ ના કારણે, કપડાભી નથી સુકવાતા સરખી રીતે.
હમ્મ ત્યારેજ તો પસી હવે તકલીફ તો પડવાની જ છે, પણ શું કરીએ.
હા એ છે. એક તો સ્કૂલ, કોલેજ આવા જવામાં બી તકલીફ પડી જાય જ્યારે નીકળવાના ટાઈમેજ વરસાદ આવે ને એવું બધું થાય.
હમ્મ ત્યારે તો પલાય જવાય તો પછી
હે ને વરસાદ આવી ગયો એટલે, મચ્છર તો તેમાં બહુજ વધી ગયા છે.
હમ્મ
ઘરમાં બી આવી જાય પછી લીમડાનો ને એને તેનો ધુમાડો કરે ત્યારે પછી પાછા ભાગી જાય.
એવું જ તો
હા એક તમે મારા ઘર બાજુ આ બાજુ તો બધા ભાત રો તા છે, તો ઘરે બી કોઈ ની હોય.
તમારા તે રોપાઈ ગયું?
હા એટલે એમ તોમે બધું રોપાય જેવું ગયું છે, પણ એ એક બે ખેતર જેવા બાકી છે. પણ એના માટે ને તરુ નાનું જ છે.
હમ્મ
ને તારું નાનું જ રોપી દઈએ, તો પછી ઘટી પડે એવું છે એટલે જરા મોટો થવા દેવા પડશે.
હમ્મ, અમારા ઘરેઓ સ્ટાર્ટ કરેલું છે પણ
હા
અમારા ઘરે પણ સ્ટાર્ટ કરેલું છે, પણ મમ્મી કે પાણી જ નથી એમ કે.
હા એવું જ છે વરસાદ એમ વરસાદ તો બહુ આવે છે, પણ થોડો થોડો આવે છે, તો મજા જ નથી આવતી.
હમ્મ
એટલે થોડો થોડો થોડોકને વરસાદ ચાલુ જ રહી, વધારે આવે તો પાણી હંગેરે થોડો થોડો માં પાણીજ નહી હંગારતું.
હમ્મ કૂવામાં પાણી છે, પણ લાઈટ નું કઈ ઠેકાણું નથી, એમ કે મમ્મી
હા એવું જ છે આ બાજુબી, તો થોડું થોડું એમ પાણી મૂક્યું પછી વરસાદ આવ્યો અને એવું કરીને બધું રોપાઈ ગયું છે. પણ હવે, એક બે ખેતર જેવા તે બાકી છે.
હમ્મ
જોઈએ હવે શું થાય
તમતો હમે જેવા જ વધારે રોપવાનું હતું એ બધું તો રોપાઈ ગયું છે એટલે વાંધો નહી આવે.
બરાબર.
હા હાં. ને વચ્ચે ત્યારે થોડાક દિવસ વરસાદ બોજ આયવો, તો તરું બી ની નાખેલું ત્યારે. થોડુંક તે પાછદથી દખેલું તો તે હજુ અમણાં નાનું જ તો એ રોપાઈ ની એવું થયું છે.
હમ્મ
હમ્મ પણ અજુ તો વરસાદ આવશે કદાચ
આવશે અજુ ત બરાબર. સ્ટાર્ટ નથી થીયો એટલે. હ.
આવે તો સારું છે કેમ કેમ કે મારા ઘર બાજુ બી બોવ બધા ને હજુ તો બોવ બધું રોપવાનું બાકી છે. હજુ તો બધાયે શરૂઆત જેમ કયરી છે.
હા એ આવે તો સારું.
હા. કેમ કે બો બધાને પછી વરસાદ ની આવે પાણી બી ઘટી જાયે ઉનાળામાં બી પસી સરખું ની ચાલી રેય ને એવું બધું અમણાં વરસાદ સારો આવે ત્યારે ઉનાળા માં બી ચાલી રેય.
હું ત્યો અમારા બાજુ તો બો પાની ની તંગી પડે.
હા. તો મારા ઘરે બી એવું જ હતું ત્યારે પછી પાણીની પૂરું થઈ જાયતું હતું ને ત્યારે પછી મારા બાજુ ના ઘરે છે ને એમના ઘરેથી લાવતા હતા પાની.
અમે તો દર વખતે જ બધા મોટા પપ્પાને તાથી જ
હા. ત્યારેય ગિયુમ હા.
કેવું જ થતું છે અમે શું કરીએ? એક તો એ પેલા વરસાદ ની આયવો પછીય બે ત્રણ દિવસ ત્યારે બો જ આયવો તો બધું એમ તુંવેર ને એવું બધું મારા ઘરે રોપે ને
હમ્મ.
તો એ હો પાછું મરી ગિયું.
એવું.
હા તો પછી અમે પાછું રોપ્પા પયડું. પાછું રોયપુ તો એમ અ બધું ભાત ને એવું બધું ઊંગી નિકયળું એટલે એમ ચકલી ને એ બધું બો આવે તો એ બધું ખાઈ ગિયા અજુ. આવે તો કેતા છે એમ કે મમ્મી લોકો અમણાં જ એમ કે ની રોપીએ એમ કે અમે જરાક વરસાદ પાછો આવહે ને વધારે જ તો ત્યારે રોપી દીએ એમ કે થોડુંક ઉગી નીકળેલું છે એ રવા દીધું
હ હ.
હું ને મારા ઘરે એમ વરસાદ બો આયવો ને એના કારણે અજુ ખેતર માં એક ઝાડ પડી ગેયલું છે. તો એની બધીસ હા
પછી?
કઈ ની ત એ બધું એમ સફાઈ નેવું પછી અમારે બાજુમાં એક અંકલ છે ને એ આવેલા હતા પછી એને પપ્પા અને એવું કને જોઈને. એને કાઢી આયવા બાર. કેમ કે પછી અમે પાત્ર રોપ્પાનું એટલે કાઢવા જ પડે.
હું તમારા ખેતર માં પડેલ છે કે?
હા અમારા ખેતર માં જ પડેલું હતું પણ કાઢી આવ્યા છે અમે.
હા.
કેમ કે ને એકતો કાંટા વાળું પડેલું તો હ જે કાટા નેવા પડે તો એમ સફાઈ કરવા પડે ને એવું બધું.